એક મેન પાટ છે. ભેજતી હું મે
હેલો
હેલો
હમ્મ
હેલો
મજામાં છો?
હા, મજામા હું. આપકા મોબાઈલ નંબર ક્યા હૈ? હલો
પંચતર જીરો
પંચહતર ઝીરો અભી આપને જો કોલ લગાયા વો નંબર
હા હા વહી, ક લાગો પણ હા
અ ઓકે, બોલીએ ફેશન વિષયનું બોલે છો. હલો
હાલો
કેમ છે?
મજામાં છે.
આઝાને ફેશન વિષય પર સંવાદ કરવાનો છે. ફેશન વિષય પર સંવાદ કરવાનો છે.
હા ચાલ શે.
ઓકે, ફેશન એ ફક્ત તો કપડાં સુધી મર્યાદિત નથી પણ એમાં પહનવેશ, કેશરચના, જ્વેલરી, ફૂટવેર અને વ્યક્તિનું સ્ટાઇલ બધું આવે છે.
હા.
હમ્મ તારામાટે ફશન શું છે? તારાામતી ફેશન હમ્મ બોલીએ
વીન ડિઝાઇન વગેરે
હમ્મ હમ્મ
આ પણ જોષ
અને ફેશન હમ્મ
છેવન કામ કરવા છીએ ને આમાં અલગ અલગ ડિઝાઇન બનાવે.
હમ્મ હમ્મ હમ્મ એટલી ફેશન હંમેશા નવીનતા સાથે જોડાયેલી હોય છે.
હા.
ઓકે, પણ એક પ્રશ્ન છે, શું ફેશન કરવી જરૂરી છે? ફેશન એવી ન હોવી જોઈએ ફક તો દેખાવા માટે માણસોને અસુવિધા થાય.
હમ્મ
ઓકે કોલેજના વિદ્યાર્થીના ઓફિસમાં કામ કરવા યુવાનો અને સોશિયલ મીડિયા પતા લોકોમાં, ફેશનનો ટ્રેન્ડ ખૂબ વધારે છેને.
સોશિયલ મીડિયા એમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફિલ્મો મી લવતોનું નવા નવા ટ્રેન્ડર્સની માહિતી.
બરા
આપ ક્યાં કોન ફેશન કપડાં સીવાનું છે?
હા
ઓકે ઓકે સાચું ફેશનથી મન માનસોની પસંદ હેલો
હેલો
હા બોલીએ. ફેશનથી માનસોની પસંદ, વ્યક્તિત્વ અને આત આત્મવિશ્વાસ પન દેખાય છે ન.
બરાબ
હહ તો પાન વેસ, કપડાં, જવેલરી અ હું થાયું ફેવરેટ?
જ્વેલરી
અને ફુથવેર? અ હહ હહ ઓકે. અને ફેશન સમય સાથે બદલાની તે પન રહે છે ન? જે સ્ટાઈલ આજે ટ્રેન્ડમાં હમ. એટલે ફેશન હંમેશા નવીનતા સાધે જોડાયેલી હોય છે. ફેશનેબલ રહેવું સારું લાગે છે. એથી આત્મવિશ્વાસ વધે છે. હેલો હેલો હેલો
હા બોલો આઈ રયો અવાજ.
હમ
ફેશન કરવાથી આત્મવિશ્વાસ વળે છે.
હમ હમ હમ હમ
નવીનતામાં પ કપડે પહેનાનું છે તો આત્મવિશ્વાસ બળે છે. પ્રેઝન્ટેબલ દેખાય છે ઓકે. હા પન ફેશન કરતા વખતે આરામદાયક કપડાં ભનવા પન જરૂરી છે ન?
હા
હમ હમ ફેશન એવી ન હોવી જોઈએ કે ફક્ત દેખાવા માટે હોય અને માનસને અસુવિધા થાય. હમ આજકલ યુવાનોમાં ફેશનનો પ્રભાવ ખૂબ વધારે વધારે જોવા મળે છે ન. હમ હેરસ્ટ્ટાઇલ યુ આર નોટ ફેવરેટ? હેલો હેલો શું માને કોનસી ફેશન કપડાં સીવાનું છે? હેલો
હા બહુ જ સારું.
હેલો
પીકોપલ વગેરે સાડીને કરવાનું.
અચ્છા અચ્છા હા હા હા હા હા. સહી હે.
બ્લાઉઝ ના અલગ અલગ ડિઝાઇન કરવાના
હા હા અને કોલેજના વિદ્યાર્થીઓને ડ્રેસ નથી થ એ છે.
નહી.
ઓકે ઓફિસમાં કામ કરેનું છે.
નહી.
ઓકે ઓકે. અ સોશલ મીડિયા ફૅશનનો ટ્રેન્ડ દેખા
નહી આવી જતો ક ટાઈમ જ નથી મળતો.
એટલે મતલબ ફૅશન નવીન નવીન આ છે ને સોશલ મીડિયા.
હા.
હ ફશન સમય લોકોનો. માનસિકતા બદલતી હૈ ને. સ્ટાાઈલ બ સ્ટાઇલ આજે ટ્રેડમાં હોય. કદાચ કાલે બદલાઈ જાય એસા. હમ શું શું કર્યોશું.
તો તો ટેલરિંગ કામ જ ગર્વશે.
અચ્છા હા હા હા હા. સાડી ન પકો ફોલ બ્લાઉઝ. હમ હમ હમ હમ. સબ યોર ફેવરેટ વિષયનું છે આજ.
બરાબર.
તારો મ ફ બ્લાઉઝ પરફેક્ટ આવતી ને.
હા.
હા હા હા હા ઓકે. અ નવીન નવીન નો ગળી કયા. એસે જે સબ આતી ને છે ઓ લેસ વગેરે.
હા.
હા હા હા.
ગળાને લેસ લગાડવાની. પછી પાછળ દોરી મુકવાની ડિઝાઇન અલગ બનાવાના.
હં હં હા હા હા આ લેટેસ્ટ એસે મતલબ ટ્રેન્ડ જો હૈ ઓ સબી આવે લી છે.
હા.
હા હા હ અચછી વાત હૈ. ફૅશન બહુ કરવની બહુ જરૂરી હૈ અચ્છે નીચે.
જરૂરી બરાબર.
હા. નહી આવીઈ છો તો દુસરો કે હાથો દેખના પડે છો. બોના પડે છે એસા કરો ના હો વૈસા કરો ના. હમે હમે આવે છો કસી કો બોલના નહીં પડે છે. અચ્છી બાત હૈ. તારામાં ત્યાં ઓર ફેશન શું છે? સેલિબ્રિટી જો ફેશન હા સેલિ કતિ જો ફેશન છે હેરસ્ટ્ટાઈલ છે. ઓ નથી પસંદ છે. દસ મિનિટ હો ગય હૈ દસ મિનિટ બદ ઠીક હે ના. હ હમ હ હ હ બોલીએ.